હા અવાજ આવે.
હુ કરે?
કઈ નઈ દાખલા
કેટલાક ગયણો?
એક ઘટઈ ગયા છે, કાચા નફાનું
હમ હમ.
હ ચાલુ નફાના કોણતર હોતું.
એક થયો કે એક રહી ગયો?
એટલે એક હોય તો છું બધી માહિતી ભેગી કરી કરીને.
હમ હમ.
આપડે શું કર? બધા હારા છે.
શું કરે એવું કીધું મેું.
તેથી બધા પોત‌ પોતાના કામમાં લાગેલા છે. બેન મોબાઈલ જોય. મમ્મી વણ ગેલા છે,
હમ હમ.
લોકના રીતે તઈ પાછળ બધું કામ કરતા છે, બીયાાર રોપેલાતા બધું
બરાબર. ના લખવા . નોટમાં.
એટલે બી એની નોત બનાયવી?
હા તો બનાવેલી જ છે, ને.
એટ તારી નોટમાંથી લખે કે પછી બીજાની નોટમાંથી?
મારી નોટમાંથી વરી.
બને એટલે બને કે જે બી એની નોટ.
તો તો બનાવેલી જ છે, ને.
એની એકાઉન્ટની નોટ મારા પર છે. નહી આજે આજે લેટી ગયો. એના પરથી લેવાની રહી ગયા છે એકાઉન્ટની નોટ.
આજે મેં લાવેલો હતો બી એ ની બુક છે ચાલની આજે લાઈબ્રેરીમાં બેહી લખા હે એમ કરેલું હતું.
નહીં પડે આજ કાલ ભી નહીં પડે એમ ઝીરો લેક્ચર. એટલે લાઈબ્રેરીમાં બહી ની લખાય. જીરો લેકચર હા.
હ એજ કેમ મે ભી.
જીરો લેક્ચર એટલે લાઈબ્રેરીમાં બેહીને લખાય અમે બુક લાવેલા સમ કરવા હારું પણ પછી લાઈબ્રેરીમાં જવા આવયું જ નહીલે એવુંઠ
એજ તો પછી મને યાદ આવ્યું. આપડે ઉપર ચડ્યા તરીકે હ આ તો ઝીરો લેક્ચર ખરા.
હમ્મ તે મારા ફ્રેન્ડ આવેલા હતો ને બી સી એ વાલો
બિસિઓ.
બી સી એ.
અચ્છા સોરી મિસ્ટેક હાબરામાં મિસ્ટેક.
બી સી એ વાળા આવેલા હતા તેની હાર બે મિનિટ ઊભી રયો. પણ જીરો લેક્ચર એટલે પસી મે કીધું ચાલતું આપડે મળીએ હવે. કરી પહી નિકળી આયવા.
કેમ તમે કા હતા તો?
આપડે વરી જેવા સ્ટાર્ટિંગમાં નીકળતા સ્ટાફરૂમ હે ઉભી રહેેલો મેં.
હ હ.
તારી જરૂર લેયા કરતો તયારે મે.
એ મેરે જ જેટલી એ હડાબઈ છે તો
હમમ તેયરે બેલેગ વિરલે તરે હાય પ બીસી એ વાલા ને
બરાબર
હ તેથી પલાનો ફન આયવો ભૂમિકના ફોન મારીરેંગે પણ ભૂમિક બો બીસી એમ કેય
કેમ તે શું કેતલો
એમએચ હું કરે એમ કરી
હમ હમ
પાણી એવો બીઝી થઈ ગયો એટલે કીધું પછી કોલ કરો મેં કીધું સારું પછી કોલ કર
એ કોઈને ફોન આવવા ન હતો આવી પલે આવ ન ત વાત પણ ક આવટોટ હ
હા તેર ને તે ને કોતા તો અ ન એટલે જ ને એટલે એને ભાઈ બોલ્યું કામ સે તું કામ પતાવ પછી આપડે વાત કરીએ
બરાબર
હમ્મ
તને એટલે આપડે વાત કરી
હ તેમ એમએચ કીધું પશે
તે એનેકીધુંય ને ફો આલો તેમમ
હું કીધું મેં કીધું દિવ્યાંગને જ ફોન આવલો હતો ચાલુ જ ફોન કઈ કીધું કે હા ચાલ કઈ નઈ કે. કેમ ચાલતુ છે બીજું! !
કાંઈ ની કેમ્પમાં લઈ જાય તો હવે તો પેલી કે કે ભાઈ તમારી કંકોત્રી આવી ગઈ એવું જેવું કેય. હને તમારી કંકોત્રી આવી ગઈ એવું કે મને તો કેમ્પ નુ તો ટેન્શન કેમ્પનું કેમ્પ નું ટેન્શન જેવુ થાય એમ.
ત જોયું કેને આજે કીધું તો મોઢે જ જોડાઈ લાવજો બુકને લેવા હારું. પાછી તોવો તમારી કે તણ ચાર બુક છે. જો હે પછી ફાઈનલ સિલેક્ટ કરે ને એમ કેતી હતી તે જોયું કેને
હમ્મ.
હમ્મ એટલે જ કંકોત્રી આવી ગઈ છે છપાઈ ગયેલી છે.
અમારે બી એ ની લેવાની બાકી છે વારી અમારે બાકીને બધી લેય જ કાળેલી.
તે જ નહી બધાને નોટા લખવા પડે હવે. હમ્મ બધી બુકને.
તેવું જ.
એ દેવલાને કીધું કયા મહારાજ ને બોલા જોવા હારુંં તો કઈ ને ત જાતે જ જોઈ કઢા એમ કેય.
હ હ.
દેવલાને બાકી જ નહી ત. એટલે મેં કીધું કયા મહારાજ ને બોલાવ હું જ મે જાતે જ જોય કાઢું એમ કેય જ્યારે મન થયું ત્યારે મે જોઈ કાઢું મેં કીધું સારું જોઈ કાઢજ તો.
કેટલા વાગ્યાની બસ માં ગેલા પછી.
મે સાડા ચાર.
બરાબર.
હમ્મ આ વખતે તો મોટી મુકાયેલી. પેલી ઉંમરગામથી આવી ને
હમ્મ.
તે મુકાયલી મોટા ડબ્બા તેવ આખો ફુલ ઊભી રહેવાની જ ઊભી જ રહેેવા પડે. પણ અમે તો બેગ મૂકીને જગા કરી. એટલે હમ્મ.
બરાબર.
હમ્મ.
એટલે બેગ મૂકવાનું તો મોટા ભાગે નહી આવે કેમ કે અગાડી જ ઊભી રહી જાય એટલે.
ની અમારી એલે પેલી જે રેગ્યુલર આવતી છે ને ડુંગળી વાળી
હા.
એ અંદર પેલું રિપેરિંગમાં મૂકેલી હતી. એટલે પછી તે પેલો અમને ખબર જ કે એકાદ નવી જ મુક હે. રીપેરીંગ માં જોય આયવા એટલે તે તા થી આવીએ આવીએ એટલે એ બાજુ મોટો ડબ્બો મુકાય ગયો. બટા પટ્ટે ફરી જવા હોય્યા એટલે ભાઈ બે ની ભૂમિકે બે બે નારે પાછળ આપડે બધી બસ મૂકેલી કે ને ગેરેજ માં
હ હા
છે આટ મારી જે આપડે બસ જોવા જઈ પાછળ જોવા ગેલા દાદારીયા આવ ને એટલે ખાલી અમે રેલિંગયાથી જોયા કરતાટા એટલે બસ આવી જ કે એટલે બધા તો ઘેરીને જેવ ભીરેલા એટલે બેગ લખી દીધા બે
હમ્મ એવું થઈ ઉભી રહી ગેલા રેયને બસ પછી એમાં જ જવાનું હો તો પછી બેગ લખવા જ પડે.
લખવા જ પડે બેગ લાખી દીધું. તે ભૂમિકની બાજુ માં એકાદ નરસિંગવારી પોરી બેહિ જાય.
હ હ.
ગાડીમાં રાખલું આટલી સીટ પરને પાછલી સીટ પર એને લખલું એમ તો મેને ડેલોપ બે બેઠા મેને દેવલા બેઠા મારી બેગ લાખ લીતાા હાથે મારી બેગ પર એક કાકી બાજમાં પૂટની લખાવવી ભૂમિ પર કઈ ન ભાઈ મેં દેવલન કા કે તો અચના ભહી દ
કેટલા જણા એ સીતથી
બેજની જ
હું વાત કરે મેા બાકી છે ત્રણ જણા બેહેવા દે બાકી ત ની જ બેવા દ
હમ નહી એમ ન એટલે એવું મ એવું ભૂમિક એ બેગ લખલ ને પરીને સિવાળી ચડીને ભૂમિકની બેગની બાજુ બે ગયેલી
તો એક જ બેગ લખેલો બે સીટ રોકવી જ પડે
મારી મારી જ બેગ પર પાછી ભૂમિ કે ઓઢની લખલી પેલી કાકી ની એમ એટલે પછી હવે મે ચડી ને મારી જગા પર બેઠો બેક ફેડીને એટલે દેવ લ આવ્યો દેવો બેહે ગયો મેટકીી પેલી કા ાકી એમું જાણે છે કે હ ત્રણ હાથે એમ એટલે પે કાકી ને જોયો દેવલા ને બેઠા બાાકીથી એમ ન કેહેવાય કે ભરા મે ઉ લખાવ્યું એમ કે કે તે પેલા નની અમે રોકેલી એટલે એટલે પણ દેવલા આગળથી બેઠો આગથી બે થઈલે પેલી ગ કેવી દ લ તું કાકી ચાલ બેસી જવા એટલે અમે ત્રણ જણ બેઠા એમ
બરાબર
હમ તે કાકી બેતી ભાઈ એમાં અમે તો એવું કરીએ ઘણી વાર
એટ જાટો બનીગલ બોજ કોઈ એમ લાગે કે હો બેસાાડવા જેવું છે એમ ત્યા એની કેપેસિટી નહ મળે એવું તો તો ઉઠી જમ કે હા બેહી જાવ એવું એમ તમે મેંા થ બેવું ને મે ઉી જમ ડાયરેક્ટ પછી એમ
એમની અમે છે નહ કેમ બહેડી ખબર કે ગા કેની અમે જેવી જટી એમ મારે જેવી
એવું કઈ નને નહી અમારે એવું કઈ ને એવ તો અરે બહુ આવે એવું પણ હું એકદમ એમ દો એક હા ચ બોલીએ નહી
એકદમ ડોહા જેવાય નાજે હોવારે છે ર ડોહો ચોડ્યો હે બહ માંડો હતો કઈ ન ભ ઠી ગ હ હિનકી તું બેહી જાા તું એમ એટલે એવું સિવા કરીએ પણ અમુક વખત આવી રીતે ત તો જણાવો બે ને અમે તો કોઈ વખત તો અમે તણ જણાવ બે જે મેં ભૂમિકને દેવ
હા એ તો એતો બે હૈ એતો બે હૈ
પણ હવે એ થોડીક વાર પડે
મેં તો ફ ધરમપુર વાળીમાં એકલો જ તહીં થી આવ્યું અમારી બાજુ તો કોઈ બીજું ફ્રેન્ડ ત્રણ જણા બેહેવા તો ઓપ્શન આવે જ નહી
હા
બસ સીટ માંથી કઈ જવા પેલો થ રહે ત્યારે કોઈ વાર એક વાર ખાલી ત્રણ જણા બ બેહી ને ગયેલો હોય એક વાર બેન આવી ગયેલી તત્યારે
અ એટલે થોડક લગીન ગયા ને પછી એક જણ ઉતરી ગયેલે કાકી તો એની પછી પસાડી ખસી ગઈ એમ એની મે એટલે પછી મેને ડેવલા બે જણ બહીરી્યા એવું અમે અમે ઘણી વાર તણ તન જણા બેએ તેમાં નાલી જે બસ મુકઈ નલી બસ મુકઈ ત વવવાટ મળડે કેમ કે બે નર્સિંગમાં એક ચડે ને એટલે આખી બસ રોકાઈ જાય એમારે તો
અમારે બી હ પબ્લિક એવું છે
એમ એટલે ભોલે ગમે એટલા બે કલા ખેલાયને તો અમુક કસે ને બેગ હેરીને બેહીજ ત્યારે બાચવાનું બે બા
હા હ
બહુ બરે બોબાઈલ થઈ પણ અમે નહી છોડીએી અમારી એ લોકોક હમે નર્સિંગ વગેમે
હા તોવારી આપડે બેગ મોકલા ર તો પછી એ લોકો શું કર લ
તે હમ
એ લોકો મૂકી ત્યારે આપડે તો નહી ફેડે તોછ એવું કરે
હમ હમ ને સાડા પાઠની બસ માં ભૂલે ચૂક્યો નહી ચડી બીલી મોરામાં
છુરી ખાયું કે
કારણ કે અમે પેલું બેગ લખી દઈએ અમે દઘા દઘાન બેસીી જાય આમ જગા ભાઈ એમ એ બેડીને એટલે ઉઠાડવાનો પછ અમે તો ઉ અમે તો કે અમારી બેગ એટલે અમે તો ઉઠાડીએ ભૂમિક નિ ઉઠાે ભૂમિક વું નહી ગમે એ તો બેઠવા દઈશ અમે જ નહી બેઠવા દે એ
મેરાની જ બેહેવાડેમ ભાઈ જો મેં જગ્યાએ રોકેલી ને માણ કેપેબલું ભી રહેવાનું તો તેને બેવા બેવા દેના તે બી જો બે સીટ ખાલી આ મારે બાજુ વાળી તો મેં ત જેમાં મોૂકેલલો હોય ને બે તાં જ મેં બેહું બારી જ બેહું બાજુમાં જો દવાનો બે
હા તે એમ પાછા માટે અમે ઘણી વાર બેડે પણ આમય ને તો અમે જગા બે કને અમે કે ભાઈ અમે બેગ મુૂકેલી અમે બેગ લખડી ભાઈ આ બસ દિલ્હી જ આવા મારા તો અમને દિલ્હી મળે એમ કે અમે અપડાઉન કરવા અમે દિલ્હી ભી
તેમાં કોઈ પીધેલું જો તેમાં કોઈ પીધેલું જોઈ ને તો પુલ માં કોઈ બાજુમાં બેહી ગયું રહી તો બાકી તો ની બાજુ માં ભી બેહાડવું ભલે કોઈ ડોલું જેું કા તો કોઈને કોયરા ને ક કોઈરીને બેહાડી દેમ અનેમ તો મોટા ભાગે હમણાં તો કોઈરી જાય બે હર બાજુમાં
હમ હ એટલે અમે જ ન કાલની વાત કરું હ મારે પેલાફ વાળા આવ છે ફર્સ્ટ યર વાળા